હા કેમ છો, નમસ્તે.
કેમ છો, બસ ફાઈન. હા મજામાં તમે કેમ છો,
અરે આજે હું મારા ફોટા આલ્બમ લઈને બેઠેલી ને તો મને એકદમ મારા નાનપણની બાળપણ ની બધી યાદો યાદ આવી ગઈ કે આ આપણે નાના હતા, ત્યારે કેટલી મસ્તી કરતા ત મજાક કરતા હતા, બધાને હેરાન કરતા હતા, ને એ બધી વસ્તુઓ મને યાદ આવી ગઈ.
સાચી વાત છે, બાળપણ ની યાદ તો એકદમ છે.
અ એકદમ કોઈ ટેન્શનની કોઈ જવાબદારી ની જ્યાં રમવા જવું હોય, ત્યાં રમવા જવાનું જ્યાં ખાવું હોય ત્યારે ખાઈ લેવાનું, સુઈ જવાનું કોઈ જ કોઈની જવાબદારી નહી, ઉઠાવવાની કે કોને ખાધું, શું બનાવવાનું શું નહી બનાવવાનું પૈસા કમાઈને લાવવાના નહી લાવવાના જે પહેરવું હોય તે પહેરવાનું, ઘરની બહાર રમવા જતા રહેવાનું જેટલા વાગ્યા સુધી રમવું હોય તેટલા વાગ્યા સુધી રમવા મળે. તો એ બધું જોઈને અત્યારે મને એ એવું લાગે છે કે ક્યાં એ બાળપણ હતું આપડું ને ક્યાં અત્યારે આટલી બધી જવાબદારી આવી ગઈ.
સાચી વાત છે. બાળપણમાં તો ખાલી બે જ કામ હતા, ભણવાનું અને રમવાનું. સવારે ઉઠો, નાઈ-ધોઈને સ્કૂલે જાઓ, સ્કૂલે ભણો, ભણીને ઘરે આવો, જમીને સુઈ જાઓ, સુઈને ઉઠીને રમવા, આખી સાંજે રમવાનું પછી આવીને જમીને હું વર્ક કરીને સૂઈ જવાનું, આ બેજ કામ હતા. રમવાનું અને અહ સ્કૂલે જવાનું.
હા સાચી વાત. બેજ કામ હતા એમાં પણ પેલા તો એવું હતું કે સ તમે સ્કૂલ થી ઘરે આવો ને પછી એ તમારી સ્કૂલ બેગ મૂકી દેવાની, હાથ પગ ધોઈને નાસ્તો કરીને તમે રમવા જતા રહો તો છે છેક રાત્રે આવવાનું, હોમવર્ક કર્યું હોય તો કરવાનું ને ની કર્યું હોય તો પણ કોઈ બોલે નહીં બીજા દિવસ સ્કૂલમાં જઈને કરી દો તો પણ કોઈ ટીચર બોલે નહી. જયારે અત્યારે એજ વસ્તુ આપણે જોઈએ તો એટલી બધી ડિફિકલ્ટ થઈ ગઈ છે ને કે હું મારા બાળકોને જોઉં ને તો મને એમ થાય કે મેં જે બાળપણમાં મારી યાદો બનાવેલી કે જે આજની તારીખ માં પણ મને યાદ છે કે કોઈ કોઈ જ એ બાળકો એ યાદો સાથે મોટા થતા નથી, એવું એન્જોય નથી કરતા, રમતા નથી, કંઈ જ કરતા નથી, મને એમ થાય છે કે શું આ બાળકો પોતાની જિંદગી જીવે છે.
સાચી વાત છે આપણે જયારે બાળપણમાં હતા ત્યારે ને મમ્મી કાન ખેંચી ને આપણને ઘરે લાવવું પડતું હતું કે ચલો બસ હવે બહું રમાઈ ગયું ઘરે જાઓ, ને આજકાલ ના મમ્મીઓ એ તો કાન પકડીને ઘર ની બહાર કાઢવા પડે છે કે જાઓ બહાર જઈને થોડી વાર રમી આવો.
છે, ને પહેલા તો કેવું હતું કે આપણે છોકરા છોકરીઓ બધા સાથે રમતા મિત્ર વર્તુળ બી એટલું સરસ હતું ને કે એવું નહી કે ભાઈ તમે છોકરીઓ છો તો છોકરાઓ સાથે નહીં રમવાનું છોકરાઓ છો છોકરીઓ સાથે નહી રમવાનું, એકબીજા સાથે બોલવાનું નહીં, એકબીજા સાથે ફરવા નહીં જવાનું, ખાવા પીવાનું પ્લાનિંગ નહીં કરવાનું, અરે મને તો એક વાત હમણાં એટલી સરસ યાદ આવે છે કે અમારી સોસાયટીમાં છે ને તો હોળી ધુળેટી થાય તો હોળી ના દિવસે બધા જ બાળક ભેગા થઈ અને હોળી લાકડાને બધું મૂકવાનો બધા મદદ કરતા અને બીજા દિવસે ધૂળેટી ના દિવસે આખા જ સોસાયટી ના બધા જ છોકરાઓ ભેગા થાય, એકબીજાને રંગે મજા કરે અને પછી બધા જ છોકરાઓ ભેગા થય ને બધા જ સોસાયટી ના ઘરે છે ને ગોટ માંગવા જાય, ગોટ માંગવા જાય ઈ ઇટ મીન્સ કે પૈસા માંગવા જાય અને પૈસા માંગીને પછી કેટલા રૂપિયા ભેગા થયા એ બધા રૂપિયા ભેગા કરે અને પછી જેટલા પણ છોકરાઓ હોય ને એ બધા ભેગા થઈને બજારમાં ખાવા જાય. આઈસ્ક્રીમ ખાય, પાઉંભાજી ખાય, ચોકલેટો ખાય એવું બધું ખાયને એટલી મજા કરતા પછી પૈસા પૂરા થઈ જાય એટલે અમે લોકો ઘરે આવતા, ઘરે આવીને પછી નાહી લેતા, ને નાહી ધોઈને સુઈ જતા અને વળી પાછા સાંજે ભેગા થતા કે હા આજે સવારે કેટલી મજા આવી, કેવું કર્યું આપડે એટલે એવી યાદો તો મને એવું નથી લાગતું કે આજના છોકરાઓ પાસે હશે.
સાચી વાત છે આપણે બચ અહ બાળપણમાં કેટલી બધી રમતો રમતા ગીલી ડંડો છે, સતોલિયું છે, પર્વત નદી પર્વત છે, પાણી બરફ છે, એવી તો ઘણી બધી ગેમ રમતા હવે આજકાલ ના બાળકો તો એવું કઈ કરતા જ નથી, ખાલી મોબાઈલ ફોનમાં જ ગેમો રમે છે. પબજી છે, ફ્રી ફાયર છે, અમંગસ છે, બધી ગેમો જ રમ-રમ કરે છે બહાર તો કંઈ જતા જ નથી રમવા.
હા સાચી વાત છે કારણ કે છે ને તો કેક કેટલીક વાર એવું થાય કે બાળકો રમતા હોય પણ પેરેન્ટ્સ પણ છે ને આપણને આ છૂટ આપતા કે હા જાઓ રમવા કારણ કે અત્યારના બાળકો તો જો ડસ્ટમાં રમવા જાય, ધૂળમાં રમવા જાય પડી જાય પથ્થર વાગે કે એવું કાંઈ પણ થાય તો રડતા રડતા ઘરે જતા, જ્યારે આપણે શું કરતા કે રડતાં જ નહી ત્યાં જ કંઈક લગાવી દેતા અને પછી પાછા રમવા બેસી જતા જો વાગ્યું છે ને પછી આપણે ઘરે જઈએ તો ઘરેથી પાછા આપણને આવવા દેતા નહીં એટલે સહન કરીને પણ આપણે શું કરતા કે રમ્યા જ કરતા તા, એટલે એનાથી આપણી સહનશક્તિ પણ વધતી, માટીમાં ધૂળમાં રમીને આપણી યુમ્યુનિટી પાવર પણ વધતું ને જેનાથી નાનપણથી જ આપણે એટલા બધા સ્ટ્રોંગ થતા ને કે મોટા થઈને આપણે કંઈ વાગે કરે તો આપણે એને ઈગ્નોર કરીને પોતાનું કામ આગળ કરતા. તા એટલે એ બધી યાદોના આધારે પણ આપણેે પોતે પણ ઘણા સ્ટ્રોંગ થઈ ગયા છે.
સાચી વાત છે. બાળપણમાં જયારે સમર આવતું ત્યારે આપણે સમર વેકેશનમાં ત્યારે આપણેે આપણા બધા નાનીના ઘરે જતા, ત્યાં મસ્તી કરતા, બરફ ગોળો ખાતા તા પેપસી પી તા, અહ મેગોસ ખાતા એવી તો ઘણી મજા કરતા. પણ આજકાલના છોકરાઓ તો શું કરે છે કે કશે ફરવા જાય છે એ લોકોને નાનીના ઘરની મજા તો ખબર જ નથી હોતી કે કેટલી અનેરી હોય છે, જયારે આપણાં બધા ભાઈ બહેન મળે, રિલેટિવ્સ મળે ત્યારે કેટલું મજા આવે છે, આપણે એ લોકો સાથે રમીએ પત્તા છે એ બધી વસ્તુ એ રમીએ ત્યારે કેટલી મજા આવે છે, તે આજકાલના છોકરાઓને કંઈ ખબર જ નથી રહેતી.
હા મને એવું યાદ છે કે અહ અમે છે ને અમારા મામાના ઘરે જતા ને તો અમે બધા જ કઝિન બ્રધર અને સિસ્ટર બધી થઈને દસ થી બાર જણા થતા. તો મામા અને મામી ના ઘરે બધું નાનું નાનું કામ અમે લોકો જ કરતા તા કારણ કે મામી આટલા બધાની રસોઈ કરીને થાકી જાય, પછી બધા રસ ને એવું બધું ખાઈને સુઈ જતા. મામી જયારે અમે સમર વેકેશનમાં જતા અને મામી જયારે કેરી લેવા જાય ને તો અમને કોઈ બી છોકરાઓને બે જણને સાથે લઈ જાય અને કેરીની જે લારી હોયને ત્યાંથી કેરી લઈ લે પછી એમ કહે કે નાની છોકરીને એક દે ને એમ કરીને એક કેરી મફત લઈ આવતા એમ. એટલે એવી પણ નાની નાની મજા બહુ કરેલી છે, પછી ઘરે આવીને અમન જમીને પછી સુઈ જતા અને સાંજે જયારે મામા આવે ત્યારે મામા અમને બધાને પૈસા આપતા કે જાઓ જઈને બરફ ગોળો ખાઈ આવો. એટલે એ બરફ ગોળો ખાવાની પણ એટલો આનંદ આવતો ભલે એક જ બરફ ગોળો ખાતા પણ એટલો આનંદ આવતો ને કે હા મામાએ પૈસા આપ્યાને અમે બરફ ગોળો ખાવા જતા છે. એટલે હવે તો એકબીજાના ઘરે જવાનું કે પ્રેમ ભાવ કે કોમ્પ્રોમાઈઝ કરવાનું કે અગવડ પડે તો આપણે નહીં ચલાવી લેવાનું આ બધું એ લોકોના લીધે એ લોકો કંઈ માંડી જ નથી શકતા, શીખી જ નથી શકતા, મજા લઈ જ નથી શકતા.
એ વાત તો સાચી છે કે એ લોકો કોઈ બી વસ્તુ ને એડજસ્ટ કરવા નથી માંગતા એના માટે એ લોકો ઘણી બધી મજા ગુમાવી રહ્યા છે. આપણે શું હતું કે ચલો ભાઈ બહેન માં ઝઘડો થયો તો એ વસ્તુ કોઈએ નહીં લેવાની એમ કરીને મૂકી દે અને પછી પાછા સાથે અડધો કલાક રઈને રમવા બેસી જતા, પણ આજકાલના બાળકો તો એ વસ્તુને એટલી બધી વધારી દે છે કે પછી એકબીજાના મોઢાં જોવાના વારા નથી આવતા, ને એના લે બધી વસ્તુઓના લીધે એ લોકો ઘણી બધી મજાઓ પણ ગુમાવે છે.
હા સાચી વાત છે. હવે તો બહુ નાની ઉંમર થી નાના બાળકોમાં એટીટ્યુટ આવી જાય છે. લેટગોની ભાવના કોઈનામાં છે જ નહીં. ઝઘડો થાય ને એટલે સાઈડ પર બેસી જાય અને પોતે એકલા મોબાઈલ લઈને બેસી જાય. જાણે એ લોકોને કોઈની જરૂરત ના હોય, ને મોબાઈલ ની અંદર બે ગેમો રમ્યા કરે જેનાથી એ લોક થોડો માનસિક વિકાસ પણ ઘટે છે અને અ ઘરની બાર જે રમીને એમનામાં જે યુમ્યુનિટી પાવર વધવાનો હોય તે પણ અટકી જાય છે. જેના કારણે બાળકોને ચશ્મા આવી જાય, વીકનેસ આવી જાય, બીમાર પડી જાય, યાદશક્તિ ઓછી થઈ જાય અ ભણવામાં ધ્યાન ન રે, રમવામાં ધ્યાન ન રે, બધા પછી પ્રોબ્લેમ ઊભા થાય છે. એટલે બાળપણની જેટલી સારી યાદો જેટલું સારું રીતે આપણે રમ્યા હોય, ભણ્યા હોય, ફર્યા હોય એ બધી જ યાદો અત્યારે પણ આપણે યાદ કરીએ ને એના આપડો મૂડ સારો ના હોય ને તો પણ આપણો મૂડ સારો થઈ જાય છે.
હા એ વાત તો સાચી કે બાણપણની યાદો યાદ કરીને આપણને આનંદ તો ઘણો આવે પણ આજ એ લોકો જે બાળકો છે તે એવી મજા માણતા જ નથી એટલે એ લોકોને એ વસ્તુ ખબર જ નથી પડતી. આજકાલ ના બાળકો તો બસ મોબાઈલ અને
હા એના કારણે એ લોકોનો નેચર પણ એવો જુનૂન બની જાય છે ને કે પબજી જયારે રમતા હોય ત્યારે જાણે પોતે જ મેદાનમાં ઉતરી જાય ને પેલા સામે વાળાને મારી નાખવાની હોય ને એવું જોર જોર થી ચિલ્લા કે માર માર અને કેટલીક વાર તો ગંદુ પણ બોલી જતા હોય છે કે પોતે જ એ શરીરમાં એમનું જુનન આવી છે કે સામે વાળાને તો મારી જ નાખું, ખલાસ જ કરી નાખું એમ. તો જેના કારણે એ લોકોમાં માનસિક વિકૃતિ વધતી જાય છે અને ઝઘડા ને એ બધું નાના નાના બાબતમાં પણ થતું જાય છે. જયારે આપડે શું કરતા કે રમવા ગયલા હોય અને ઝગડતા હોય તો પાંચ મિનિટ રિસાઈ જાય ને પછી પાછું રમવા જતા રયએ કેમ કે આપણને રમવા નહીં મળશે તો એટલે આપણેે એ બધી વસ્તુ લેટગો કરીને તરત જ રમવા જતા રહેતા હતા તો એ બધી વસ્તુઓમાં એ લોકોનો અભાવ છે ને તે અભાવના કારણે લોકોના નેચરમાં ફ્ય ફ્યુચરમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય જેથી આપણે ત્યારે આપણે કહીએ છીએ કે સારું થીયુ આપણું બાળપણ એટલું સરસ ગયું છે કે જેના કારણે આપણું ફ્યુચર બ્રાાઈટ છે અને આપણું નેચર પણ સારો અ છે કે જેના કારણે આપણે કોમ્પ્રોમાઈઝ કરવાનો વા તો આવેને તો આપણે રડતા નથી અથવા તો હિંમત નથી હારી જતા એનો સામનો કરવાની તાકાત આપણામાં ઓટોમેટિક જ આવી જતી હોય છે.
એ વાત તો સાચી છે કે આપણે જયારે બહાર રમવા જતા ત્યારે આપણનામાં સ્ટેમિના આવી જતો હોય છે કે આપણે ફટાફટ થાકી નથી જતા. તેથી આપણને અત્યારે કેટલી અ સારી અ રે છે કે આપડ કઈ બી કામ કરીએ આપણે એને પૂરું ના કરીએ ત્યાં સુધી આપણે એજ એનર્જી થી કરીએ છીએ કે આપણે થાકી ન જઈ કે બધું બાળપણમાં રમી કરીને જ આવે છે પછી વાત ઈમ્યુનિટીની કે ઈમ્યુનિટી બી આપ આપણને રમવાથી જ મળે છે આજકાલ ના બાળકો તો ખાલી ફોનમાં લાગી રહ્યા હોય છે કે એ લોકોથી એ લોકોની સ્ટ્રેન્થ બી નથી વધ વધતી વધતી ઇમ્યુનિટી બી નથી વધતું એવી રીતે એ લોકોને એ ઘણો અભાવ છે.
હા સાચી વાત છે કે બાળકો બહાર રમે ને તો એ લોકોને ઓટોમેટિક ઇમ્યુનિટી વધી જાય ને જેના કારણે ફ્યુચરમાં એ લોકોને પ્રોબ્લેમ થતો નથી પણ હવે તો તમે દસ કે પંદર મિનિટ પણ બાળક જો તડકામાં ઊભું રહે ને તો તરતજ એને ચક્કર આવવા લાગે અથવા તો એને કંઈ માથું દુખ દુખવા લાગે કે પેટમાં દુખવા લાગે કે પગ દુખવા લાગે એવી બધી જ વસ્તુ થતી છે એટલે આપણે આપણું બાળપણ જયારે યાદ કરેને તો આપણને એટલું ખુશ થાય કે આપણે બહુ સરસ બાળપણ અ આપણે જીવી ગયા છે થેન્કયુ તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો. ઉસકે ચાકુ સે